હ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
બસ મજામાં. તમે કેમ છો?
હું મજામાં છું. આજે આપને કયો ટોપિક ઉપર વાત કરવાના છે હું વિચાર કરું છું કે આજે આપણે હ ઈમ્પોર્ટન્સ ઓફ એજુકેશન ઉપર બાત કરીએ.
હા હા હા હા.
ઓકે! જો તમે જો એજ્યુકેશન છે ને અબાઉ બનું ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે બધા માટે કેગર એજુકેડસ હોય તો પછી શું કરે આના માટે તો કઈ નથી કરવું આને તો વગર જોબને તો ઘણું બધું કામ નથી કરી શકતા. એ ઘર પ્રમાણે આપને પરેશાન થઈ જાય પછી એમનેછી અમુક અમુક જોબો ન મળે ને પછી છોટી મોટી જોબ જવું પડે. તો આ માટે છે કે છોકરાઓને એજ્યુકેશન કરવાની બહુ જરૂરી છે પછી એમને ઇંગ્લિશનું આજે જમાનો એવું થઈ ગયો છે બધા ઇંગ્લિશ આવડે જેને એમને જ નથી આવડતી એમનું કોઈ માન નથી રાખતા એમને લાગે કે હિન્દી મીડિયમ છેમ પછી એમને કોઈ સારી જોબ નથી મળતી ઘણું બધું થાય છે એમ એ કઈ સારી સેલરી નથી મળતી. ઘણી બધી જ વસ્તુઓનેમે શું કહેવા માંગો છો?
ના બરાબર છે. હા બરાબર છે એજ્યુકેશન બહુ જ જરૂરી વસ્તુ છે શિક્ષણ એ માનવ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. કેમ કે શિક્ષણ માણસને જ્ઞાન, સમજ અને સરસ સંસ્કારો આપે છે.
બધાને એવું થાય છે કે જો તમે કઈ જાાવ કે તમે કોઈનેથી તમે વધારે સારી રીતે વાત નથી કરી શકો. બાકી જે એજ્યુકેટેડ હોય ને એમાં તને ખબર પડી જાય છે. કેવું લેંગ્વેજ વાત કરી છે અને કેવું એમનો માહોલ છે ઘણી બધી રસ્તો તને એજુકેડ દર્શન તમને માલુમ પડી જાય છે
હમ હમ એ શિક્ષણ ના કારણે આપણે શું છે કે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
હા આતો છે.
હમ એટલે શિક્ષણ ને જીવનનો આધાર પણ માનવામાં આવે છે.
હા
કેમકે કેમ કે એજ્યુકેશન વગર અત્યારે બધી જ જગ્યાએ ક્યાંય આપડે કશું કરી શકવાના જ નથી દરેક જગ્યાએ એજ્યુકેશનની તો- ડિમાન્ડ તો રહેવાની જ છે.
હમ જ્યારે તમારા ઘરના નાના છોકરાઓ તમે એજ્યુકેટેડ છો. તમે અમને ભણાવી શકો છો. તો તમને ઘણી બધી પ્રોજેક્ટ આવે છે અમનાં સ્કૂલમાં તમે જો કે કેટલું ટફ ટફ આવ્યું છે આમનાં. એ ને પઢાઈ રીતે ટફ થઈ ગઈ છે કે આ બધા પોતે આપને પોતાના માટે કઈ ન એમને કોઈનાથી કઈ હેલ્પ જોતી હોય છે બાછી અમે એજુકેટેડ હોય પછી અમને એમની હેલ્પ કરી શકીએ છીએ. અમને ઘણી બધી રાહ આપી શકીએ છેએ પછી એમને એ સમજાવી શકે કે તમારી જીવનમાં તમારે શું શું કરવાનું તમારે કયો કોર્સ કરવાનું છે? એવુ તમારે આગે તને બવાનું છે પોતે એજુકેટ નથી. આપને એમને કઈ રાહ નથી આપ આપણું તો સંઘર્ષમાં થાય પછી એમનું બી જીવન સંઘર્ષમાં થઈ જાય છે. અને ઘણા બધા તમે જો કે કેટલા લોકો છે એજ્યુકેટેડ નથી તો એમને કઈ કામ નથ થી મળતું આ શું કરે છે ઘરે ઘરે જઈને કામ કરીએ છે. અને એવું છે કે એમને માર્કેટમાં બી એમને કઈ સમજ નથી આવતું એમને પાસે નો હિસાબ નથી કરવા આવતું. ઠેલો લગાવે છે પછી એમને કાફી છોટી મોટી ઈન્કમ થઈ જાય છે પણ એમના માટે
હા હમ્મ બરાબર છે.
આને માટે સારું નથી. એનું જે કમાવે એ આખો દિવસ એક દિવસમાં ખતમ થઈ જાય છે. પછી બીજા દિવસમાંથી એમને પોતે મહેનત કરવું પડે છે પછી બીજું કમાવું પડે છે અને પછી એમને હવે ઇન્કમ ખતમ થઈ જાય છે એ લોકો જીવન બીતાવા આવા માટે સારું જ જે તે તમે એજ્યુકેટેડ થઓ અને છોકરોને છોકરીને બધાને એજ્યુકેટેડ કરવાનું બહુ જરૂરી છે તમે કઈ બી કરવો પડે જે તો તમે કહો છો તમારા છોકરા છોકરીને ની ભણવાના હોય તમે જે વિચારીને કરો એ સારું રહે છે.
હા બરાબર છો. અને શું છે કે એજ્યુ એજ્યુકેશનથી જ ડોક્ટર સી સર કે એન્જિનિયર આ સાયન્ટીસ્ટ વકીલ આ બધા ક્ષેત્રોમાં એમ કે એજ્યુકેશન હોય તો સફળ બની શકે અને એ એજ્યુકેશન હશે તો એમનો આત્મવિશ્વાસ પણ વધશે.
અમે પણ છું આ તો થવું જોઈએ પછી તમે જો તમે અમુ અમુક લોકો શું કહે છે જે જ્યારે કમાવે છે એમની સેલેરી બહુ સારી છે. પછી બીજા લોકોને હેલ્પ બી અમારે બી હેલ્પ કરે છે જ્યારે પોતે સારું ઈન્કમ હોય પછી ગરીબ લોકોને કઈ આપે એમનું હેલ્પ કરે અ બધી વસ્તુ સારી છે તમે ટાઈમ સ્પેન્ડ કરો. તમે ટાઈમ ખોટી ટાઈમ નથી કરવાની તમે તમે જ્યાં સુધી ભણો આ તમે કોર્સ કરો. પછી તેમને આછી ઇન્કમ પ્રાપ્ત કરો. પછી આવું લોકોને તમે હેલ્પ કરો જે ટ્રાય નથી કરી શકતા એજ્યુકેટેડ નથી પછી એમનું તમે ઓ કહેવાય એજ્યુકેટેડ છે તો ઘણી બધી વસ્તુ કરી છે પછી એમને બ આશ્વાસન મળે છે. કે આપણા છોકરા છોકરીઓને બી આજે તો હું જોઉં છું કેટલા બધા લોકો છે. જે ઓ સ્કૂલો ઓફિસો કામ કરે છે એ પોતે એજ્યુકેટેડ નથી. પણ એટલું મહેનત કરે છે ને કી એમના છોકરા છોકરીનેનું ભણાવે છે છોટી મોટી સ્કૂલને ભણાવે પણ ની લાગે કે કેવો પૈસા ખર્ચ થઈ જાય જે એમને બી એમને સારી નોકરી તો વહે છે જેમના ભણાવે છે આ ટાઈમ પર તો જે પહેલા ટાઈમ ઉપર નથી ભણાવતા આ બી વિચાર કરીએ છીએ કે અમે અમે પોતે નથી ભણ્યા તો અમારે છોકરા છોકરી ને ભણવાનું અમારે કરવું છે તો આ શીખી જાય છે ઘણી બધી વસ્તુ જો ને ઘણા લોકો
આ બરાબર છા. અને અત્યારે શું છે કે આ યુગમાં તો શિક્ષણ નું મહત્વ બહુ જ વધી ગયું છે. ટેકનોલોજી વિજ્ઞાન અને નવી શોધને એમ કે સમજવા માટે શિક્ષણ બહુ જ જરૂરી છે શિક્ષણ વગર જીવન માં પ્રગતિ કરવી જ મુશ્કેલી છે.
હ તો તમે સાચું કહો છો બજા તમે જો તમે કહો કે તમે જો આ અજ ભણેલા છોકરા હોય પછી કઈ જાય પછી એમને શું છે કે આજકાલ ઘણા બધી વસ તો મોબાઈલમાં જ હોય છે પછી મોબાઈલ કેરી કરી શકીએ છી પછી આ જે તો લેપ કોક નું અને કમ્પ્યુટર નું જવાનું છે તમે ભણેલા નથી જ ટાઈમટું ટફ છે કે તમે કઈ નથી કરી શકતા તમે એવું છે તમે નોકરી નથી તમે તમે મહેનત કરો પાંચસો રૂપિયા ની પછી તમને આપે સો બસો રૂપિયા
હમ
મ તો પછી તમે ચારે ભણેલા તમે કોઈને જે મહેનત કરો તો એના પર પૈસા કમાવી શકો્યો છો
હમ અને એ સિવાય તે કે શું છે કે શિક્ષણ એક માત્ર એમ કે પુસ્તક જ્ઞાન પૂરતું નથી કે એ સારા સંસ્કારો સમય પાલન પ્રમાણિક જવાબદારી ની ભાવના આ બધું પણ વિકસાવે છે શી્ પો પોતાનો અધિકારો ના ફરજ હોય છે એમ કે જાગૃત રહે તો સમાજને વધુ સારું પડે સમાજને વધુ સારું બનાવવા માટે શિક્ષણ ની જરૂર છે જ
હા તો છે એ પણ સાચી બ અત્યારે તમે ભણેલા હોવ ને તમે આવીજો તમે પેલા નોકરી કરી શકો છો તમે મોર્નિંગ સુી તમે હાફ ડેમાં તમે કામ કરીને ત્યારે આવીઈ જાાવ એ તમારે પોતાનું તમે બિઝનેસ કરવો તો તમે આવી ક શકો છો તમે ડબલ ઇન્કમ ભી કમાવી શકો છો કે આજે તમે જે મ બળી તમે પનેર લ નથી તમે એવું જીવન બીતાવો પછી તમે શું તમે કોઈની રાહ જોવ ને બેઠા હો કોઈ કોઈને હેલ્પ નથી કરવાના આજ તમે સો બસો હેલ્પ આપી ર તમને એટલી બધી હેલ્પ ન આપે કે તમે ફેમિલી ચલાવી શકો આપણા ઘર બેસીથી પાલી શકો આ તમારે પોતે ભનવું પડે છે
અને આમાં શિક્ષણ એ જીવન ન સાચું ધન છે એને કોઈ ચોરી શકતું નથી કે ન નથી કરી શકતો આપણું શિક્ષણ હશે એ આપણી પાસે જ રહેશે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં આપડું એજ્યુકેશન છે એ આપણને કામ આવવાનું જ છે
આ તું છે આ તમે કામ આવશે પણ તમે એમને એના પ્રમાણે તમે આપને ઘર ગસે તમે ઘર તમે એવો માહોલ રાખી શકો છો તમે ઘરમાં સુખ શાંત છ ત્યારે તમે ભણેલાલા નથી ને પછી તમે કઈમી સમજો જે લોકો પરણ ન હોય સમજદ ન હોય કઈ નથી સમજતા એને જે કરવું હોય એ કરે છે પણ જ તમે ભણેલા હો ભણેલા હો જાય તમે એમને સમજાવો તો એ ઘણી બધી વસ્તુ સમજે છે કેમે આ ઠીક છે આ સારી નથી આ સારી છે સારી નથી શું કરવું જોઈએ શું નથી કરવું જોઈએ તમારી બધી ઘણી બધી ઇન્ફોર્મેશન તમને એજ્યુકેટેડ થવા માટે પ એજ્યુકેશન પછી આવે
હમ બરાબર છેમ
તમે એજ્યુકેટેડ છો તો તમે જોબ કરી શકો હવે આજે જો તમે છોક છોકરી હોય છોકરાઓ ઘણા બધા લોકો શું છે ઘરમાં નથી બેસતા એ મે સોચે એને ક કરવું છે બધા પર્કિંગ થઈ ગયા છે બધા બાર્કિંગ કરે છે એવું નથી કોઈને પૈસાની પ્રોબ્લેમ છે પછી ઘણા બધાની પેસોની પ્રોબ્લેમ નથી હતી પણ એમને કરવું છે કે એમને જે કોર્સ કર્યો છે એમને જે ભણેલી છે. એમને છે કે ફાતુને આપણે ઘરમાં બેઠને ક્યા ટાઈમ પાસ કરવાનું આપણે તો બનેલું છે આપણે કમાવાનું. ફેમિલી ને સપોર્ટ કરવાની છે ઘણી બધી ચીજ માઇન્ડમાં થાય છે ઘણાને
હમ બરાબર છે
અને બીજું છે કે અમે તો આ સુધી આપ જોઈએ છે કે હું શું છે ને હું પોતે ટ્યુશન કરું છું તો પછી એવું કઈ કઈ કેસ આવે છે કે ટ્યુશન ની ફીસ ભી નથી આપી શકતા પછી માને શું છે કે અમને ફ્રીમાં બી ટ્યુશન આપવું પડે છે કે પછી શું કરીએ કે એવા લોકો છે કે અનએજ્યુકેટેડ છે એમને કઈ પૈસા નથી કમાવી શકતા પને છોક બનવા માંગે છે, તો પછી મારે બી એવું છે કે કઈ ને કઈ છોકરાઓને ફ્રીમાં એજ્યુકેશન આપું છું. ઠીક છે જે દઈ શકે છે દઈને જાય છે જે નથી દઈ શકતા એમને શું કરવાનું છે એમને બનાવાનું અને બીજું એમની હેલ્થેલ્ થઈ જાય
હમ્મ.
હ
એટલે દરેક બાળક ને શીખ શિક્ષણ મેળવવાનો અધિકાર છે ને દરેક માતા પિતા એ અને અ શિક્ષકો એ બાળકને શિક્ષણ નું મહત્વ સમજાવવું જ જોઈએ.
હા તો છે આજના છોકરાઓને ભી બવ ઘણી બધી આજધતે મોબાઈલ હાથે મળી ગયું છે, ઘણી બધી ફેસિલટી મળ તો શિક્ષણનું શું મહત્વ છે આ તો તમે સાચું બોલો છો? આ મેથ શું છે તમારે એમને ખબર એમને ખબર દેવી જરૂરી જ છે. હવે મે મારા છોકરાને આજે સમજાવ્યું તું. કે બેટા તમે એ એજ્યુકેશન તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે સારી રીતે એને ભણો ને તો તમને લાઈફમાં કઈ માત નથી ખાઈ શકતા. અમારી બધી તમારી ઉપર ડિપેન્ડ છે, પછી હવે તો અમે કરીએ છીએ તમારા માટ ટે જ્યાં સુધી અમારી એજ થઈ જાય પછી અને એટલું બધું નથી કરી શકતા. કરી પછી તમારે જે બનેલા હોય આ તમે આગે બળી શકો છો તમે જયારે નહીં ભણોય નહી શીખવું પછી તમારે તો પ્રોબ્લેમ થવા છે આ તો અમે સમજાયએ છીએ.
હમ્મ, બરાબર છે, સાચી વાત છે. સરસ મજા આઈવી તમારી સાથે આ વાત કરીને.
સાર સારું સારું લાગે તમારી સાથે. પાકોજ પાછુ કાઈ
બાઈ.